હલો
હલો હલો કેમ છો
હા બજામાં તમે
વાજામાં બોલો હલો
હા બોલો શું કરો છો હા મોબાઈલ ફોન શું છે
મોબાઈલ ફોન મોબાઈલ તો ખુબ ખરાબ ચીજ છે હલો
હા હા આવે જ હા મોબાઈલ ના શું ફાયદા છે
એ મોબાઈલના તો ખુબ જ ફાયદા છે તેનાથી ખુબ જ કઈ કઈ મળે છે આપને આજના આધુનિક યુગ માં મોબાઈલ હ આજના આધુનિક યુગમાં મોબાઈલ ફોન આપના અ જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે ને એક
હા હા નાના બાલપતિ લઈને હા દરેક વ્યક્તિ મોબાઈલ જ જોય છે આવે તો
હા અને મોબાઈલ આપણા જીવન જીવનને સરળ બનાવે છે ને તો પરંતુ તેનો વધુ પ પડતો ઉપયોગ અ નુકસાનકારક પણ બની શકે છે
હા હા હા બસ સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ મોબાઈલ નો
હ મોબાઈલ એક સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે ને તો તેના દ્વારા મા વાતચીત મેસેજ ઇન્ટરનેટ વિડીિયો કોલ ઓનલાઈન અભ્યાસ અને બેંકિંગ જેવા ઘણી સુવિધાઓ મળે છે ને
હા તે તો છે મિત્રો સાથે સંપર્ક કરી શકાય છે
હમ ઓનલાઈન શિક્ષણમાં ખૂબ ઉપયોગી છે ને તે પણ
હા શિક્ષણમાં તો ઉપયોગી પડે છે ઇન્ટરનેટ દ્વારા તો નવી માહિતી શીખવામાં મળે છે
હા શીખવા મળે છે આપણે અને શું કહે છે આપણાં ઓનલાઈન બેન્કિંગ અને પૈસાની અ લેવ દેવડ સરળ બને છે
હા સરળ બને છે મેપ પણ લખી શકાય છે મોબાઈલમાં ર શોધી શકાય છે કઈ જતા હોય ત્યારે તો સારું છે ત
હા અને ઈમરજન્સી તરફ મદદ મળી શકે છે
હા તે તો છે ફોટો પણ કાઢી શકાય છે ત્યાં તો સાચું શકાય છે ફોટો
અ અને મનોરંજન માટે પણ ગીત હા અને આપણા મનોરંજન માટે પણ ગીત ફિલ્મો અને ગેમ્સનો આનંદ લઈ શકે છે આપન મોબાઈલમાંથી.
હા, ટિકિટ બુકિંગ કરી શકાય છે, હા, તે સરળ બને છે ટિકિટ, ઓનલાઈન શ શોપિંગ, શોપિંગમાં તો બહું સરળ છે.
હા બહું સરસ છે શોપિંગમાં બી અહ
હા, બાકી ગેરફાયદા તો ખુબ છે. હા, સમય નો બગાડ થાય છે.
હા ખૂબ જ ફાયદા છે. તેટલા બી ગેરફાયદા પણ તેટલા જ છે મોબાઈલ ના.
હા તે તો છે, વ્યસન લાગે છે મોબાઈલનુ.
હા જેમ કે વે આપનું વધુ ઉપયોગી અહ ગતિ અહ સમય નો બગાડ થાય છે.
હા, હા, આ સાચું કહ્યું.
હમ્મ. મોબાઈલ નું વ્યસન લાગી શકે છે.
હા. આંખો પર અસર પડે છે.
હમ્મ, ઉગ-ઉગમાં ઘટાડો થાય છે.
હા તે તો છે જ. હા, મોબાઈલ જોવા જઈએ તો ઉપકારણ થાય છે.
હા અને કેમ છે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ ધ્યાન ઓછું થાય છે ને, તેનાથી.
હા, સરસ છે, સોશિયલ મીડિયા નો વધુ ઉપયોગ માનસિક તનાવ વધારી શ કે છે.
વધારી શકે છે તેનો બી, અને આપનો ગોડી માહિતી અને સાઈબર ફ્રોડ નો પણ ભય રહે છે ને. તેનાથી
હા આવી સાયબર ક્રાઈમ તો ખુબ ચાલુ છે. લિંક લાગ કે છે તમે આ લિંક ઓપન કરો
હા. એ ઓ ટી, ઓ ટી પી વગેરે માંગે છે.
હા, આ તે ન કરવું જોઈએ, તો લિંક ના ઓપન કરવું જોઈએ. ગેરફાયદા તો ખુબ છે.
બહું છે, અહ દેખા ગયા તો. ની પરિવાર સાથે નું હા. અને પરિવાર સાથેનો સમય આ ઓછો થાય છે.
હા ઓછો થાય પરિવાર સાથે. સ્ક્રીન ટાઈમ મર્યાદિત રાખવું જોઈએ.
હા. અને ક વધારે મોબાઈલ દેખાતી પણ આ થાય છે.
હમ્મ.
અને દેખાને ગયા તો મોબાઈલ ના હા યોગ્ય ઉપાય આપને આપે છે, આપન કેમ યોગ યોગ્ય રીતે ઉપાય ઉપયોગ કરે છે તેનો એટલે, જરૂરી કામ માટે જ મોબાઈલનો ઉપયોગ કરવા જોઈએ.
હમ્મ, અભ્યાસ કરતા હોય તો મોબાઈલ એ તો સાઈડ માં મૂકવુ જોઈએ. મોબાઈલ જોતા-જોતા અભ્યાસ ન કરવો જોઈએ.
હા સ્ક્રીન ટાઈમ પણ મર્યાદિત રાખવા જોઈએ ખુબ જ જરૂરી છે, આઈ તો. હમ્મ.
એ તો છે. મોબાઈલ ઉપયોગ કર્યા પછી તો, આપને આરામ જેવું
હા. અને મોબાઈલ નો ઉપયોગ કારે પછી આંખોને આરામ પણ આવતું ના, એટલે કમી જ કરવાઉં જે છે.
હા, તો-તો ચશ્મા ના નંબર વધે છે.
હમ અને આપણા ઓનલાઈન ક્લાસ ક્લાસમાં મદદરૂપ બને છે મોબાઈલ
હા તો છે નવી ભાષા શીખવાની મળે છે કૌશલ્ય શીખી શકાાય છે
અને આપણ શૈક્ષણિક વિડીિયો પણ અને ઈ બુક બુક્સ વાંચી શક કે છે દના પે
હા પૂછે છે હા પણ મીડિયા પર બધું સમય ના આપવો જોઈએ
હા પરંતુ અભ્યાસ કરતા ગેમ્સ અને સોશિયલ મીડિયા પર વધુ સમય ન અાવે
હા તે તો છે હા મોબાઈલ એક ઉપયોગી સાધન છે પરંતુ તેનો ઉપયોગ આપના હાથમાં છે
હા યોગ્ય રીતે ઉપયોગ કરીએ એના તો તે જીવન સરળ બનાવે છે ને અને ખોટી રીતે ઉપયોગ કરીએ તો નુકસાન પહોંચાડે છે
હા આ તો છે જ ટેકનોલોજી નો ઉપયોગ કરો પરંતુ તેના ગુલામ ન બનો
હા તેનો ગુલામ જો બને્યા તમે તો બટું કઈ કઈ થઈ જાય ને એટલે અને મોબાઈલ ખરાબ હા અને મોબાઈલ કેમ છે આપનો મોબાઈલનો જાસ્ત વાપર કરતો તનો પણ ખૂબ હાનિકારક છે પરિણામ થાય છે
હા હા પરત હા મોબાઈલ ખરાબ નથી વૃદ્ધિ નો ખોટો અને વધુ ઉપયોગ ખરાબ છે
હા અને તેથી અ તેથી આપ ને સમયનું આયોજન કરીને મોબાઈલનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા જોઈએ આ
હા કરવું જોઈએ મોબાઈલ ન થોડોસો સ્ક્રીન ટાઈમ હમ
કેમ છે નાના પોરેને તો એનાથી દૂર જ રાખવાું જોઈ મોબાઈલથી એક પ્ર પ્રકારે હા કારણ તે તેના આંખોને પ્રોબ્લેમ થાય ને એટલા માટે
આવે તો નાના પર
આ કો બટું ત નામે લખી દે ન એટલે તેને જે આપને શું બોલી રહ્યા એટલું નહીં સમજતું ન એટલે તેનાથી દૂર જ રાખું જોઈએ
હા તે છે હવે તો જમવાન ટાઈમ હમ ડાયજેશન પણ બીગાડીે છે જે માટે મોબાઈલ જોતા હોય તો
આપણ બોલે છે તો તે તને સમજતું નથી તેના આપે રિસ વગેરે અ સ્કોર કરમે તેના મે જ તેનું મન બટું ત્યારે લાગી જાય ને તો એટલે તેને સમજતું નથી તેના એટલી દૂર જ રો મોબાઈલ એવી ચીજ છે કે આવ ય તાપમાન મુ હીટ વગેરે બી થાય ને તેના તેનાથી પણ ફોટ વગેરે થાય એટલા માટે દૂર જ રાખવા હમ અને એમાં જ ઉપયોગ બી સારો છે પણ હા ઉપોય પણ સારો છે પણ આપને વધારે દેખા લાગે ને તો પછ તેનો ગેરપયોગ થઈ ગયા છે
હા આ તો છે
એટલામાં
ઈમરજન્સી માં પણ હા ઈમરજન્સી માં પણ મદદ મળી શકે છે
હા મધર કારણ કેમ છે ત્યાં પેલો કેમ થયો અ જે બે દાડા ત્રણ દાડા લાગી જાય બાતમી પહોંચાડ્યા નને તો હવે કેમ છે મોબાઈલ ઉપલો હાથ માં એકત કોલ લગાડ્યો કે લગેજ બે મિનિટમાં ત વાત જતી રહે એટલા કરતા ફોન સારું
તો સારું છે ઈમરજન્સી વાત હોય કોની હોય
હા કોને કાઈ થઈ વીશે તો તે પણ આપણ ને સરળ એકદમ કોલ કરીને ફટકામ કહી શકે છે ને
હા મિત્રોને સંપર્ક કરી શકે છે સ્કૂલ મે હ સ્કૂલ ના જોઈએ તો તે તો સારું છે
હા અને આવડાની જનરેશન માં બધું મોબાઈલ પે આવે છે ને પ્રોગ્રામ વગેરે ક્લાસીસ વગેરે બધું ઓનલાઈન થઈ જવું એટલા માટે મોબાઈલ
હા જીતો લાગ છે ન કોર્સ પણ શીખવા મળે છે મોબાઈલ માં
હા આ પણ અભ્યાસ વગેરે પણ કરી શકો છો મોબાઈલ પે હા ગેમ અને આપ જે આપ આપ જે ગલી મે ગેમ ખેલતા થા ને કબડ્ડી ખોખો એ પણ બધું મોબાઈલ તેમાં લાગઈ ના તો એટલે તે ગેમ્સ પણ રમી શકત પણ ગેમ્સ રમવાનુંજ ખુબ જ આ આવે છે
હા પછી મોબાઈલ તો ગેર ફાયદો છે એનાથી ફ્રેન્ડ સર્કલ દૂર થાય છે
હા અને આપને ખુબ જ મોબાઈલ એક પ્રકારે સારો પણ છે અને ખરાબ પણ છે હા ખરાબ પણ છે હમ એટલા માટે કેનો આપણ સારો જ ઉપયોગ કર્યો ને હા તો એ આપણને જો સારો ઉપયોગ કર્યો ને તો સારુંજસે ગેરઉપયોગ જસ્ત દેખવ વતીનો એવો ગેરપયોગ કરે ને તો ગેરપયોગ થશે ભાઈ તે
હા હા તો તે ગરદન પણ દુખી શકે ડાયજેશન ખરાબ થાય હા પ્રોટાઈ જાય છે આપને પણ બીમારી
હા તો આપણને હુશારી લેવું જોઈ છે કે હ જે ઈમેલ વગેરે હ છે ઓટીપી હમ કે
એવ સાયબર ક્રાઈમથી પાછું જોઈએ
હા સાયબર ક્રાઈમ બચે છે હા ચાલો પછી
હા હા ચાલશે બંધ